અવાજ આવે છે મારો?
હા આવે છે. કેમ છો?
મજામા. તમે કેમ છો?
બસ એકદમ મજામાં તો એ સરસ મજાનો ટોપિક મલયો છે કે દૈનિક જીવન
ખુબ જ સુંદર વિષય છે ને આ તો
હા તો આજે આપડે દૈનિક જીવન વિશે વાત કરીશું.
તો ચાલો દૈનિક જીવનમાં છે ને આમ દરેક માણસ માટે આમ ખુબ જ મહત્વનું છે. કહેવાય ને
હા અને સવાર થી રાત સુધી ના દરેક કાર્યને દૈનિક જીવનનો એક અલગ ભાગ છે.
સાચી વાત અને દૈનિક જીવનમાં છે ને વ્યવસ્થિત હોય તો ઘણા કામ સરલ રીતે થઈ શકે આપણા
હા, અને સવારનો સમય દૈનિક જીવનમાં બહુ ખાસ મહત્વમાં ધરાવે છે.
બિલકુલ સવારે જલ્દી આમ કેવાય ને કે ઉઠવાની દિવસની શરૂઆત આમ સારી રીતે થાય શકે છે, આપડી
હા અને સવારમાં પણ સાફ સફાઈ પણ બો જરૂરી ગણાય છે.
બિલકુલ અને સાફ સફાઈથી છે, ને સ્વસ્થતા આમ સારું રહે છે આપણું.
હા અને દૈનિક જીવનમાં સમયનું પણ બો ઘણું મહત્વ માપે છે.
બિલકુલ અને જે સમયનું પાલન કરે છે તેના કામ વધુ સારી રીતે પૂરા થઈશ થાય છે.
હા, પન હવે સમયની સાથે સાથે આપણે શિસ્ત પણ બો જરૂરી છે.
બિલકુલ એ વાત તો તમારી સાચી છે સ્વિસ્તા બહુ જ જરૂરી છે. આપણા માટે તો
હમ અને દૈનિક જીવનમાં ખોરાક પણ એક મહત્વમા વિષયમાં આવે છે.
હા. આમ કેવાય ને કે સંતુલિત અને આમ સ્વસ્થ ખોરાક સ્વાસ્થ્ય માટે પણ આમ લાભદાયક છે.
બિલકુલ જો ખોરાક યોગ્ય હશે તો શરીર સક્રિય રહેશે.
બિલકુલ અને મન પણ આમ કેવાય ને કે પ્રસન રહે છે એના કારણે
હા બોવ સાચીત ને દૈનિક જીવોમાં માં પાણી નું પણ બોવ મહત્વમાં આવે છે.
બિલકુલ આપણા શરીરમાં કેહેવાય ને કે પાણી તો ખુબ જ જરૂર છે કે દિવસમાં બે ત્રણ લીટર તો પાણી આપણે પીવું જ જોઈએ
બોવ સાચી વાત કહીયા તમે અને ઘણા લોકો કામમાં બો વ્યસ્ત હોય છે આજકાલ
હા એ વાત તો રેવાનું કે આજના સમય ના કારણે કેવાય ને કે બધા બો વ્યસ્ત હોય છે પણ યોજના અને એ બધું આપણે નિયતિ બનાવીએ તો ખુબ જ સરસ રીતે બધા કામો આપડા થઈ શકે
બોવ સોહના સાચી વાત કઈ તમે યોજના હોય તો દિવસના કામ બોવ સરલ બની જાય છે.
બિલકુલ બિનજરૂરી ઉતાવળ પણ આમ ઓછી થઈ શકે ને એના કારણે?
હા અને દૈનિક જીવનમાં આરામનો પણ બહુ મહત્વમાં આવે છે.
અને આમ કેવાયને કે સતત કામ કરતા રહેવું પણ આમ યોગ્ય નથી.
હા અને યોગ્ય આરામ શરીરને એક નવી ઉર્જા આપે. છે
બિલકુલ અને બીજા દિવસના કામ માટે પણ તૈયાર કરે છે ને.
હા તો તમને શું લાગે છે કે દૈનિક જીવનમાં વ્યાયામ વિશે શું કેહેશો તમે?
વ્યાયામ શરીર ને તંદુરસ્ત રાખવામાં છે ને મદદ ખૂબ જ કરે છે.
જેમ કે ચાલવું દોડવું અથવા સરલ કાર્ય ઉપયોગી લેવા
બિલકુલ અને નિયમિત વ્યાયામથી છે ને શારીરિક શક્તિ વધે છે આપ
હમ અને દૈનિક જીવનમાં સંબંધોનું પણ બહુ મહત્વમાં જોવા આવે છે
બિલકુલ અને પરસ્પર આમ સમજણ અને આદરથી સંબંધો છે ને બહુ જ મજબૂત બને છે.
હા અને સારીવાણી પણ દૈનિક જીવનનો એક અલગ ભાગ છે.
બિલકુલ એટલે તો ક્યા છે કે મીઠી વાણીથી છે ને વાતાવરણ એકદમ એમ કેવાય ને કે આનંદમય બની શકે છે.
બિલકુલ અને દૈનિક જીવનમાં જવાબદારી પણ બહુ જરૂરી છે.
હા જવાબદારી સમજવાથી કામ વધુ સારી રીતે સહી કામ થઈ શકે છે.
દરેક જીવન એક નવું કંઈક શીખવાડવાની તક આપે છે.
બિલકુલ અને આમ કેયા કે વૃદ્ધમ જીવનને સમૃદ્ધ બનાવે છે આપણ
હા અને દૈનિક જીવનમાં પ્રકૃતિ ન પણ બહુ મહત્વમ આપે છે.
કેવાય ને અને હરિયાળી મનને એમ શાંતિ આપે છે હવે
હા અને કહી શકાય કે ર્યાવરણની સંભાળ પણ બહું દરેક દરેક ની. ફરજ છે
સ્વચ્છતા કેવાયને કે વૃક્ષો રોપણથી છે ને આ કાર્યને ખૂબ જ મદદ મળી શકે.
એમાં તમારું શું કેવું કે દૈનિક જીવનમાં ધીરજ કેમ જરૂરી છે?
નિરજ થી છે ને મુશ્કેલ પરિસ્થિતિ માં પણ છે ને શાંત વાની મદદ આપણને મળે છે.
અને ઉતાવલ કરતા વિચારીને કાર્ય કરવું. એ બહુ વધુ સણું ગણાય છે.
વા્યારે આમ કવાને ભૂલો પણ આપડી ઓછી થાય છે ને.
હા અને દૈનિક જીવન એક એક સતત પ્રવાહ જેવું છે.
અ
જો વ્યવસ્થા શિસ્ત અને સમય નું પણ પાલન થાય તો જીવન બહુ સરળ બને. બની જાય. હમ
આ બધી આતોને યોગ્ય વિચારોથી જે દૈનિક જીવન આમ સફળ બની શકે છે.
હા અને આ રીતે જીવનનો દરેક ભાગ મહત્વપૂર્ણ છે.
આ બધું જ આપડણે વ્યવસ્થિત હોય તો બધું જ સરળ રીતે આપ થઈ શકે
બહ સાચી વાત છે અને દૈનિક જીવનનુંું અમુક પાલન કરવું જોઈએ તો તેનાથી શું કે દૈનિક જીવનમાં બહુ કઠિનાઈઓ ના આવે
આપડે જો વ્યવસ્થિત અને બધું એ રીતે આપડણે ચાલશે કે શીડ્યુલ પ્રમાણે એક આપડણે સીડ્યુલ બનાવી દઈશું એ રીતે આપણેે એને ફોલો કરીશું તો આપડા જિંદગીમાં ખુબ જ આમ મદદ કરશે.
હા અને આપડે દૈનિક જીવન વિશે બીજી કઈ વાત કરવી જોઈએ તમને લાગે છે એવું
બિલકુલ કે ભારતના વિવિધ રાજ્યોને પણ આમ કહેવા કે પ્રમાંંગત આમ કેહેવાય ને એટલી બધી કેહેવાય એની તો વાત કર
બહ સાચી વાત કઈ તમે બહુ સાચી વાત અને દરેક દિવસની શરૂઆત એક નવા અવસર સાથે થવી જોઈએ.
હા બિલકુલ કે આમ કેવાય ને કે આમ સવારે આમ વાતાવરણ એકદમ સારું અને મોહોલ પણ એકદમ સારું હોય તો આપણો દિવસ પણ એકદમ મસ્ત રીતે જાય.
તમને શું લાગે છે કે દૈનિક જીવન એક નિયમિતતા જરૂરી છે.
બિલકુલ દૈનિક જીવનમાં સમયનું પણ આમ ઘણું મહત્ત્વ છે એટલે આપણે જરૂરી છે.
હા અને સતત પ્રયત્ન થી સારા પરિણામ બહુ મેળવી શકાય.
બિલકુલ આપણે જેટલી વધારે મહેનત કરીશું તેટલું આપણે આગળની કેવાય ન કે આપડી લાઈફમાં કામ લાગશે.
હા અને દૈનિક જીવનમાં તમે જોઈ શકો કે વ્યવસ્થિત પણ જરૂરી છે.
બિલકુલ આપણે એકદમ વ્યવસ્થિત રહીશું આપણે ત્યાં બી જઈશું ઓફિસ માં કામ કરવા કે આપણે કોલેજમાં વ્યવસ્થિત રહીશું તો આપડું કહેવાય ને કે આપણું સ્ટ્રક્ચર જ કઈક અલગ જ આપણેેને છે. ઓળખાણ કઈક અલગ જ આપણે
હા અને તમને લાગતું કે ઘરની આસપાસનું વાતાવરણ અગર વ્યવસ્થિત હોય તો બહુ આપણને આનંદ થાય.
બિલકુલ આપડ આજુબાજુત રણ એકદમ વ્યવસ્થિત હોય તો આપણે મગજ ને પણ શાંતિ મળે છે. અને લોકોને પણ આમ લોકો જોડે આમ શાંત રહીએ તો તે સંબંધો પણ સારા બને છે.
બોઉ સાચી વાત છે અને દૈનિક જીવનમાં વાંચન કરવું એ બી બહુ મહત્ત્વતા ધરાવે છે.
તો પાચન તો કરવું જ જોઈએ એ આપડા દૈનિક જીવનમાં ખુબ જ જરૂરી છે. થોડોક ટાઈમમાં લેને તો આપણે એમાં પુસ્તક તો વાંચી લેું પડે પર તો
બઉ સાચી વાત છે પુસ્તકો તમે રોજ વીસ મિનિટ પણ વાંચો તો એ ધીરે ધીરે એનું જ્ઞાન આપણને જીવનમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે.
એટલા વધારે પુસ્તકો વાંચીશું એટલું આપણું જ્ઞાન વધશે અને તેથી એ આપ મદદ બની શકે છે.
હા અને સારા વિચારો જીવનને બહુ યોગ્ય દિશા આપી શકે.
બિલકુલ સાચી સારા વિચારો કરીશું એટલું આપણું જીવન અને આ કહેવાને એટલું સારી રીતે આપડું જશે. અને હું તો કહ કે આપડે દરરોજ આમ દૈનિક જીવનમાં રોજ સારા વિચારોથી આપડણે શરૂઆત કરીએ. થવા તો આપડા કવાય ને કે ખુબ જ સારો દિવસ જાય
બઉ સાચી વાત છે દૈનિક જીવનમાં આમ યોગાનું બી મહત્વ આપવામાં આવે છે તમારું શું કેવું છેન પર?
બિકુલ કે દૈનિક જીવનમાં યોગા કરીએ આપણેે તો આપણા સ્વાસ્થ્ય અને શરીર માટે એટલું બધું સારું છે ને
કે જેનાથી બીમારી પણ દૂર થઈ શકે યોગા કરવાથી
બઉુ સાચી વાત છે ને દિવસમાં તમે પંદર થી વીસ મિનિટ તો યોગ્ય યોગ્ય કરવી જ જોઈએ.
બિલકુલ તમે જેમ કીધું કે દસ થી પંદર મિનિટ યોગા તો કરવું જ જોઈએ આપડે
એ બી સવારે કરી તો એ આપણા શરીર માટે ખુબ જ આમ કહેવાય ને સારું છે
હમ્મ બહુ સાચી વાત છે આ વિષય પર તમને વાત કરીને બહુ ગમ્યું મને
મને પણ તમારી જોડે આ વિષય પર વાત કરી નાખ ખુબ જ ગમ્યું આપડ ચોક્કસ
હા ચોક્કસ આપણે બીજા પર વાત કરીશું.